હલો. કેમ છો બેન મજામાં.
હા હ તમે મજામાં.
બસ જુઓ મજામાં શું ચાલે છે, શાંતિ.
હઓ શું કરો છો તમે.
બસ જોુ આજે તો છે ને મેં દાલ મખની બનાવી છે. દાલ મખની અને- જીરા રાઈસ લ- આપણે પેલી દાલ તડકા બનાવીએ ને એવી મેંજે દાલ મખની બનાવી છે. એટલે મને એમ થયું કે આજે હું બનાવતી હતી ને તો મને એવો વિચાર આયો. કે આ આપડે ગુજરાતી વાનગીઓમાં- કેટલી અલગ અલગ અલગ અલગ વિવિધતા છે, કેટલી અલગ અલગ વેરાયટી છે. તમે જુઓ તો દાલ મખની દાલ તડકા પછી દાલ ફ્રાય- પછી એની સાથે જીરા રાઈસ પછી ઘણા વઘારમાં લવિંગ પણ નાખે જીરા રાઈસ નો વઘ વઘાર કરે ને તેમાં લવિંગ પણ નાખે. પછી એવી રીતે પુલાવમાં જુઓ તો પુલાવ છે પછી સાદો પુલાવ પેલોલો ગ્રીન પુલાવ હૈદરાબાદી પુલાવ. પછી પેલો વ્હાઈટ પુલાવ. એ વાકેવી કેટલી કેટલી ગુજરાતી વાનગીઓની કેટલી વિવિધતા છે. આપણે જોવા જઈએ તો આમ આપડે ખાધા જ કરીએ ને તોય વાનગીઓ ખૂટે જ નહી ખૂટે જ નહી એટલી બધી વિવિધતા છે.
એટલે મને એમ થાય કે આપડે ગૃહિણી જે ગુજરાતી ગૃહિણી છે એ પણ કેટલું રસોડામાં કઈ ને કઈ કઈ ને કઈ નવું નવું અખતરા કરતી હોય છે કે બહાર બેઠેલાને ખબર બી ના પડે કે આને કઈક બચેલા ભાત છે કે બચેલી રોટલી છે સવારની એમાંથી એને કઈક નવી વેરાયટી બનાવી છે પણ એ બહાર બેઠેલા હોય જે જમવા એને આપીએ ને તો એને તો એવું જ લાગે ઓહો હો આ તો કઈક નવી જ વાનગી લાયા તમે એને આમ કેવી ક મજા આઈ જાય નઇ આમાં તમારું શું કેવું છે આની પર
હા સાચી વાત છે હો અને આપડે પાછું સવારે કેવું છોકરાઓને નાસ્તામાં ટિફિન ભરી દેવાનું હામાં અને અમારે તો કેવું છે કે સાઉથ ઇન્ડિયન વધારે યુઝ થાય એટલે હું એવું જ કરું કે ભાત નું કે એવું કઈક પલાળી અને એવી રીતના સાઉથ ઇન્ડિયન કરી અને ટિફિન મા આપી દઉ જો આજે મે છે ને ઢોસા આપ્યા હતા તો ભાત અને ચો અડદ ની દાળ પલાળી દીધી અને પછી એમાં ટમેટા ક્રશ કરી અને ગ્રેવી બનાવી દીધી અને ક ક્રસ કરીને ખીરામાં નાખ ખી અને પછી ઢોસા બનાવી દીધા તા અને એની ઉપર મસાલો ને ચીઝ ને ઈ ખમણી ને લઈ ગઈ તો એને બહુ ભાવ્યો મારી દીકરીને બહુ ભાવ્યું એમ એટલે આવી રોજ અલગ અલગ કઈક કઈક આપણે કરતા હોઈએ આવી રીતના નાની મોટી વસ્તુ પછી નાસ્તામાં કઈક બનાવી દઈ બરાબર છે ને
સાચી વાત છે હો મારે પણ મારી બેબી ને છે ને સવારે એની સ્કૂલ માં કેવું કે હેલ્ધી નાસ્તો જ આપવાનો તમારે પેકેટ ના પેલા પડીકા આવે ને એ નહી આપવાનો પછી સૂકો નાસ્તો નહી આપવાનો તમારે એને હંમેશા હેલ્ધી જે આમ એને હેલ્ધી હોય અને અ પેલું આમ કેહેવાય ને કે એને ટેસ્ટી પણ હોય તો છે ને મેં હમણાં વચ્ચે છે ને ઇન્સ્ટન્ટ હાંડવો બનાયોતો તો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવ્યો તો એમા છે ને મેં શું કર્યું સોજી પલાળી દીધી સોજી પલાળી દીધી અને પછી છે ને એમાં થોડો બીજો લોટ ઘઉં નો લોટ ઉમેરી દીધો એટલે સોજી અને ઘઉં નો લોટ ઉમેર્યો અને થોડો ચણા નો લોટ ઉમેર્યો એટલે સરસ થઇ ગયું અને પછી મેં શું કર્યું એની અંદર બધા વેજીટેબલ્સ નાખી દીધા બધા શાકભાજી જે એને નથી ભાવતા ને તમે જુઓ ને તો દૂધીનું શાક બનાવો ને તો દૂધી શાક ના ખાય કે ના મમ્મી હું દુધી શાક ને રોટલી ના લઈ જાવું એટલે પછી એમ થાય કે ભાઈ દૂધી ભી ખવડાવી તો જરૂરી જ છે ને આપડામાં કેહેવત છે, કે દૂધી લાવે બુધી એટલે પછી હું શું કરું દૂધી, ગાજર પછી મેથી એને કડવી લાગે. તો મેથી નાખી દઉં અંદર પછી બે એટલી બધી કોથમીર નાખી, કોબી નાખી, ગાજર નાખ્યા, ટમેટા હવે વટાણા વટાણા બી આમ ના ખાય પણ આવી રીતે જો આમા નાખી દે પછી મેં મકાઈ કચરી કષ્ટ કરીને નાખી દીધી એટલે તમે જુઓ ને તો એકદમ ઈન્સ્ટન્ટ હાંડવો અને એટલા એટલા બધા શાકભાજીથી ભરપૂર આવ્યો ને કે આમ એને એટલી મજા પડી ગઈ ને ખાવાની જે એ દિવસે લંચ મેં એને ભરી આપ્યું ને ટિફિનમાં તો પછી હું એને સ્કૂલે લેવા ગઈ તો કે મમ્મી આજે તો બહુ જ મસ્ત હતો તો હાંડવો એટલી મજા પડી ગઈ ને કે મેં મારી ફ્રેન્ડ સાથે પણ શેર કર્યું મેં તું શું વાત છે મેં તું તારી ફ્રેન્ડ ને ભાવ્યું તો કે હા અને મેં તું તને ભાવ્યું તો કે હા મને પણ બહુ જ ભાય્યું કે એટલે કેવી કેવી વિવિધતા છે આપણી ગુજરાતી વાનગીઓમાં અને પછી દળ ઢોકળી છે, પૂરણપોળી છે, તમે જુઓ ને તો અલગ અલગ અલગ અલગ ખમણ પાત્રા ફરસાણ માં એટલી ગણો મિષ્ટાન માં એટલી ગણો. તો તમે જુઓ તો આમ અલગ-અલગ આપડે રોજ અલગ- અલગ મેનું બનાઇએ ને થઈ. પેહલી પહેલા દિવસ વાનગીનો વારો તો મને લાગે છે ત્રીસ માં દિવસે આવતો હશે. શું કેવું તમારુ
હા સાચી વાત છે, અને પછી છોકરોને કઈક અલગ-અલગ કરી દેવું રણીતર તો એક લાઇફ લઇને જાયને રોજે કેમ બોલેલા આ તો હજી હું કારે જ લઈ ગય. આ હજી હમણાં જ લઈ ગ હતી. આપડે એવી રીતના કરીએને તો હું એવું જ કરું કે આ એક દિવસ સાઉથ ઇન્ડિયન રાખું. એક દિવસ કઈક ઘઉં ની વસ્તુ કે થેફલા છે, કે એવું કઈક કરી દઉં, પછી ક્યારેક ર રવાની વસ્તુ કરી દઉં. સૂજીની વસ્તુ ને એવું કરી દઉ અને પછી ક્યારેક કેવું કરું કે સાઉથ ઇન્ડિયન અને ચણા ન લોટ એ બેવુ મિક્સ કરીને ઢોકળા કે એવું કઈક બનાવી દઉં. સૂજીને ઢો ચણા નો લોટ મિક્સ કરીને ઢોકળા કેવું કઈક બનાવી દઉ, પછી એની ઉપર જીરું રાય, અ કઢીપત્તા ને એ બધાનો વઘાર કરી ને તલ ને બધું લઈ જાય, એટલે મ શું હેલ્ધી આપેને તો છોકરાઓને બી ગમે ને ટેસ્ટ ટી એટ લોકોને ગમે ને આપણને એમ થાય કે જંક્ ફૂડ નથી ગમતા પેકેટને એવું બધું. એટલે હું લગભગ એવું જ કરું. છોકરાઓ માટે પછી તમે સાથે શું આપો? આ બધી વસ્તુ શુંમાં સાથે શું આપો
એટલે હું તો છેને, કેવું છે, કે એને હાંડવા સાથે તેલ બહુ ભાવે તેલ ને મીઠું એની અંદર છેને મીઠું નાખી દેવું. જરી ગમતું લાલ મ મરચું અથવા પેલો મેથીનો મસાલો આવેને એ નાખી દો તો એને બહુ ભાવે. કોઈક વાર એનો મૂડ હોય તો સોસ લઈ જાય. સોસ મને કે કે મમ્મી આજે સોસ લઈ જવો છે. એટલે અલગ- અલગ ડબ્બી માં એને બધું ભરી દો. અને કોઈક વાર પછી લીલી ચટણી એને ભાવે બવ તીખી ઘી ના હોય ને તો એવી લીલી ચટણી એને ભાવે. તો પછી જયારે કોથમીરની સિઝન હોયને કોથમીર ફુદીનો સરસ આવતો હોયને, ત્યારે એને છે ને એવી દહીં નાખ નાખી અને થોડી ગરમ અરે ગરમ દહી કરી અને એને મસ્ત જ ચટણી કરી આપું, એટલે એવી ચટણી કરી આપું ને તો એ તો બી એ બી અ છે ને હસતા - હસતા ખાઈ લે ને, બહુ જ ભાવે એવું બધું. એટલે આવું બધું ચાલ્યા કરે. એને એને છે ને કઈ ને તમે જેમ કીધું ને એમ રોજ- રોજ અલગ અલગ આપવું પડે. અલગ ના આપીએ ને તો માથું ખાય, કે ના ભાઈ આ તો કાલે જ લઈ ગયાતા. આ તો હમણાં બે દિવસ પહેલા જ લઈ ગયાતા. એટલે આપડે છે ને અલગ- અલગ વેરાયટી કરતા રહેવું પડે. અને એમાં કેવું છે, કે અ એ વેરાયટીમાં બી કેવું કે હવે સેન્ડવીિચ ની બ્રેડ આપવાની ના પાડે. હવે આ લોકો એવું કેક મમ્મી સેન્ડવીચ આપો ને મમ્મી સેન્ડવીચ આપો ને. એટલે હું શું કરું પેલું સેન્ડવીિચ મેકર હોય ને તો એમાં છે ને ચણા લોટનું બેસન પાથરી દઉં, અને પછી એને ગ્રીલ કરી દઉં, એટલે પછી એને એને ત્રિકોણ શેપમાં કાપી દઉ. થઈ જાય ને એટલે ત્રિકોણ શેપમાં કાપી દઉ. એટલે કાપી દે ને એટલે પછી એને એવું જ લાગે કે આ સેન્ડવીચ છે. વચ્ચે ગાજરને, કાકડીને, ટમેટા એવું બધું ભરી દઉં. એટલે પછી એને એવું જ લાગે કે અને પછી ચીઝ નાખી દઉં, એટલે એને એવું જ લાગે કે આ મ મ મમ્મી એ મને સેન્ડવીચ કરીને આપી દીધી. એટલે શું હેલ્ધી નું હેલ્ધી, અને મેંદો આપવો બી ના પડે આપડે. અને ટીચર બી બોલે ની. ટીચર બી ખુશ છું, છોકરાઓ બી ખુશ, ને આપણેે બી ખુશ. શું કેવું તમારું આની પર?
હા સાચી વાત છે. હું તમે જેવી રીતના ચણાના લોટનું કરી દો છો ને એવી રીતે હું છે ને મગની દાળ પલાળી ને કરી દઊં. મગની દાળ પલાળી દઉં. અને પછી એને ક્રશ કરી અને ને તમે જેમ કરો છો ને કે ટોસ્ટર ના કે બ્રેડ બનાવવાના મશી એમાં નાખી દો. તો એવી રીતે નાખી દઉં મ બ્રેડ ટોસ્ટર સે સેન્ડવીચ જે ઓલું હોય ને મશીન એમાં અને પછી વચ્ચે બધા વેજીિટેબલ્સ ભરી દઉં સાથે. અને પછી એવી રીતના બેેક થઈ જાય થોડીક વારમાં તો મસ્ત જાણે કે તમે એમ જ લાગે કે તમે બ્રેડ ગ્રીન સેન્ડ. એવું જ લાગે અને હું તો બને ને ત્યાં સુધી સોસ બી ઘરે બનાવી દઉ. ટમેટાને બોઈલ કરી દઉં. પછી છાલ ઉતારી અને એને ઉકાળી દઉ એકદમ અને પછી મરી પાવડર મીઠું અને ખાંડ નાખી અને મસ્ત ઠીક કરી દો એટલે એને એવું જ લાગે કે બાર નો સોસ છે અને બારની સેન્ડવીચ પણ આપણને એમ થાય કે ના છોકરાઓને હેલ્ધી આપ્યું એમ ખાવામાં અને આવું હોય એટલે ટીચર બી ના બોલે કારણ કે ટીચરને તો આઈડિયા આવી જતો હોય કે. એટલે આવું અમારે એટલે હુંને આવ તમારો ચણા ના લોટળો આઈડિયા સારો છે એવું ટ્રાય કરીશવા એકવાર
સાવ સાચી વાત છે અને આપડે તો શું પછી છોકરાઓની સ્કૂલ ભી એટલી વહેલી હોય. એટલે છે ને આપડે કઈક ને કઈક નવી વેરાઈટી લાવતા રહું. પડે જો ના લાગીએ ને તો પછી રોજ સારું ઉઠી એમ થાય કે હવે શું કોઈ કરે ને મગ ભાગ કરી કરીરી દઉં એનો મૂડ હોય ને હું એમ પૂછું કે તારે મગ લઈ જવા છે. તો કે હા મમ્મી હવે કાલે બુધવાર છે તો મને હું એમ પૂછી લઈશ કે આજ મગ લઈ જ તો કે હા. તો પછી હું એને કોઈક વાર મગ ભરી દઉં મગ ભાખરી મગ રોટલી કે માગ પરોઠા એવું ભરી દઉં તો એ બી એક ખાઈ લે છે એની સાથે ગોળ કે કઈક એવું મૂકી દઉં એટલે એ ખાઈ લે. અને આપડી ગુજરાતી વાનગીઓમાં એટલી બધી વેરાઈટી આઈ ગઈ છે ને મારે હમણાં એકવાર એવું થયું. તું બોલો ભાત ના ભજીયા બના્યા પછી બધા જમવા બેઠા તો ભજીયા ખૂટ્યા તમે તો હ હ તો પછી ખીચડી હતી થોડી. ખીચડી કરી હતી પેલા અમારા ઘરમાં પપ્પા ને સસરા ને બધા છે ને. સસરા ને બધા તો એમના માટે ખીચડી ક તો ખીચડી વધી રી તો ખીચડીને ભજા ઉતારી દીધા. કોઈને બહાર બેઠેલા કોઈને ખબર જ ના પડી કે ખીચડી ના પજ્યા છે. એટલે આપડે કેવી આવી વેરાયટીઓ લાવતા રહીયે છીએ કે આમ ઘણા રસોડા માંથી આપડણે શું શું નવા નવા ગૃહિણીઓ અખતરા કરતી હોય. એ કોઈને ખબર જ નથી હોતી. અને આપડે આવી રીતે બધાને ખુશ કરી દેતા હોઈએ છેએ એટલે શું પરિવાર ભી ખુશ આપણા ફેમિલી વાળા પતિ પણ ખુશ બચ્ચાઓ પણ ખુશ સાસુ સસરા બી ખુશ એટલે આમ ને આમ છે ને આપણી જિંદગી આવી રીતે અ ગુજરાતી વાનગીઓની વેરાયટીઓમાં જ નીકળી જાય છે. શું કેવું બે
સાચી વાત છે. સાચી વાચ્ચે પણ એમાં આપણને શીખવા કેટલું મળે ક્યારેક નવો ટાઈમ નવો ટેસ્ટ કરીએ ક્યારેક કઈક નવી વસ્તુ, ક્યારેક કઈક ખૂટતું કરતું હોય તો એનું એડજસ્ટ કરીને ચલાવી દઈ. એટલે એમ કેટલી બધી મજા આવી જાય ને આપડે એવી રીતના કઈ બી કર્યું હોય ને તો બો મજા આવે એમ આપણને બી મજા આવે રસોઈ બનાવતી વખતે
હા સાચી વાત છે અને એમાં બી છે ને આપડે જયારે આપડા બાળકો ના પરિવારના પત એના સાસુ, સસરા ના ચહેરા ઉપર જયારે આમ એવી સ્માઈલ જોઈએ ને ત્યારે આપ પને બઉ મજા આવે ત્યારે આપણને એ જે આપણે મહેનત કરી હોય ને એ આ એમ થાય કે આપ આ મહેનત લેખે લાગી છે સારું બેન ચલો મારે ને એક કામ આવી ગયું છે તો આપડે પછી વાત કરીએ આવજો.
ઓકે આવજો આવજો.